હલો!
તો!
હલો અવાજ આવે છે. કેમ છો મજામાં?
ખબર રોલ હલો!
રોક લીના
હા તમને ખર જો રાજસ્થાનમાં એને બાટી કેહેવાય પછી ગુજરાતીમાં એને રોટલી કેહેવાય પછી અ ના ના ના આવે બટ ર રોટી આવેૈ ફૂલકા રોટી આવે. તંદુરી રોટી આવે.
ત દોસ્તી ત દોસ્તી દોસ્તી રોટી નું નામ સાંભળ્યું
હે.
દોસ્તી રોટલી.
દોસ્તી રોટલી. ના આવી રો . એ કેવી રોટલી હોય?
એક એવી હોય કે અ મારી અમે ન નાના હતા ને ત્યારે માર મમ્મી અ રોટલી કરે બરાબર એના ઉપર બીજું રો લીલું પડ ના કે. એના ઉપર ત્રી જું રોટીનું પડ નાખે તો એ પછી વણવા . અને પછી બનાવાની. તો એ સારી લાગે. પણ રોટલી ખાવામાં.
અમારે આવી બે પડની રોટી એટલી તો બધા અમે અમારે કેવી બના ખબર? પેલા લોઈ લેવાની. બરાબર થોડી વણવાની પછી તવા ઉપર થોડી સે કી દેવાની ઓકે અડધી સેકી અડધ કાચ એક સાઈડ ની જ શીખવાનું એક સાઈડ નું જ પણ શીખવાનું અને જે કાચું પડેને ત્યાંથી વણવાનું હને વાળને પરટ જેમ ત્રણ ક ત્રણ ખૂણિયા વાળી ને પછી એને વળવાનું પઈ વળીને પાછી એને શેકવાની. એટ એટલી સરસ લાગે ને ભા ખરી પ્લસ સાદી રોટલી બંને નો ટેસ્ટ આવે ટ્રાય કરજો તમે. હમ્મ પછી પરાઠા કેટલી જાતના પરાઠા બને ખબર તો આલુ પરાઠા દાલના પરાઠા અમારે તો પેલા કેવું થતું વધેલા ગરમ ભાત પડ્યા હતા ને તો એનાય પરાઠા બનાવતા.
પા પરાઠા બને અ મારા ઘરે બી બને છે.
હમ્મ પછી વધેલી ખીચડી બની હોય ને એને લોહીમાં નાખ ખી વણી નાખે
સેનું સેનું?
વધેલી ખીચડી પડી હોય ને એને લોહીમાં નાખીને વળી ના પછી કોબીજ ના પરા ઠા પનીર પરાઠા જો હું તને હેલ્ધી રેસીપી કવ બરોબર કોન્સ ફ્લર નહી કોણ ફ્લર નહી ફ્લેક્સીડ નો ફ્લર આવેને અડસી નો એ લેવાનો અને બધા આવે ને બદામ કીટુ ફ્લર એ લેવાનો બદામનો નો ફ્લર બંનેના લોટ લઈને અ અંદર પનીર નાખવો બંનેનો લોટ લઈને દળીસું લોટ બાંધી દેવાનો અને પછી લોહી લઈને એની અંદર પનીર નાખવાની પછી થોડી ગ્રીન ચીલી નાખ ખવાની લીલા મ રચા બરાબર આ લીલા મરચા નાંખીને સરખું વણી ને પછી શેકીને ખાવાના ઘી સાથે બહુ સરસ અને હાઈ પ્રોટીન હાઈ પ્રોટીન હમ્મ આ હેલ્ધી ડાયટ છે.
બનાવી ને જોવા પડશે.
હા ખુબ દિવસ બનાવજો હું તો એવરી સન્ડે નવી રેસીપી બનાવું. આ સન્ડે મેં બનાવ્યું તું હા આ સંડે મેં સમોસા બનાવ્યા તા સમોસા તો બહુ ઈઝી છે મેદાનોો લોટ લેવાનો બરાબર એને વણવાનૉ એની અંદર નાખવાનો ઘી નાખવાનું બે ત્રણ ચમચી પછી પાણી નાખીને વણી દેવાનું પછી રાખવાનું બે ત્રણ કલાક એ ના બે ત્રણ કલાક નહી દસ પંદર મિનિટ ઓકે દસ પંદર મિનિટ રાખ નાખવાનું પછી ત્યાં સુધી આલુડી બધી ડો તૈયાર કરી દેવાનો જેમ કે બટાકા લેવાના બાફવાના પછી એની તેલ મરચું રાાય જીરું નાખી ને અંદર હલાઈ દેવાનું પછી હલાય ને એટલે હળદર નાખી ને મસ્ત ડો તૈયાર કરી દેવાના પછી સમોસા ની જેમ વણી ડીપ ફ્રાય કરવાના
મે મને છે ને વધારે આલુ ના પરાઠા ભાવે
પણ આલુ પરાઠામાં કેવું થાય ખર મારે ફાટી જાય બહ અને બહુ જાડા મને ભાવતા નહી અને બહ પતલા મને બનતા નહીિ
પેલું રાણીક માં મસ્ત તો મળ છે ન
હા રાણી હા બહુ સરસ પરાઠા છે બને એ એમાં તો પનીર ના પરાઠા મને યાદ આવી ગયા હા
નહી યાર બધા પરાઠા મસ્ત
તો આલુ ને ચટણી અને દહી વા વા વા બહુ જ સરસ બહુ સર પછી નાન તો મેદાની બને ને આઈ થિંક
ના હા મે દાની મને
મેદો લેવાનો તને ખબર રેડીમેડ એટલે અચ્છા પરાઠા પણ મળે રેડીમેટ લચ્છા પરાઠા મારા પપ્પા લાવે રેડીમેટ લચ્છા પરાઠા હા એને કઈ નઈ કરવાનું ફ્રીજ માં ખાલી બે બે દિવસ જ રહી શકે બે થી ત્રણ દિવસ જ એને સ્ટોર કરી શકાય બરાબર કારણ કે ફેક્ટરી માંથી બની ને આવતા એટલે એની એક્સપાયરી પણ પણ લખેલી જે ડેટ ત્રણ દિવસની તો એને રાખવા ના પછી સેકીન ખાવાના ઓરિજનલ લચ્છા પરાઠા જેવા લાગે રેડીમેડ વાળા ખાલી સે
એવું તો એનું તો કઈ આવતું હશે ને ખબર અત્યારે રેડીમેડ ખી ખીચડી બનાવવાની મળે છે હે કેટલું બધું અત્યારે રે .
હા પણ આ પરાઠા રેડીમેડ માં ખાલી નથ પાચછા પરાખાત મેં જોયા પછી નાન પણ મળતી હશે મેદાના બધી વસ્તુઓ મળતી હશે કારણ કે મેદો થોડા ટાઈમ સ્ટે કરે ને
હા હા બહુ ખરાબ બહુ જ ખરાબ હોય જે મેંદો છે પેટ માટે તો બિલકુલ ખરાબ માં ખરાબ વસ્તુ.
તો પણ સ્વાદ એમાં છે. પાયો
શું કરી શકીએ હવે? રોટલા બધા ને ભાવતા નહી. મેડા
હા. . બધી વસ્તુ જ બધા જ ભાવતી હોય.
હા
કઈ નહી.
મેદો બધા એવું કે કે મેદો જે છે એ પેટમાં ચોટી જાય.
ખબર નહી થત તો હશે પણ આઈ થિંક મેદો ખરાબ જ છે ને એમાં મેગી ખાઈ ને મેગી એ તો સાવ સડેલો મેદો યુઝ કરે.
એવું.
હા સાવ સડેલો મેદો તરે સાચું એક તો મેગી છે મેગી નૂડલ્સ છે આ બધું સૌથી વધારે નુકસાન કરે નુડલ્સ અને મેગ એમાં સડેલો મેદો યુઝ થાય. મેડી સડી જાય ને ને સડાઈ સડાઈ ન ને ત્યારે જને મેગીને બના ત્યારે જને એની અંદર વધારે સ્વાદ આવે. પણ જોકે બઉ જ બો તમે સર્ચ કરી શકો ભલે તો સર્ચ કરજે આ સાચી વાત છે. મેગી અને નૂડલ્સ બિલકુલ ના ખવાય છો છોકરાઓને નહી સૌથી વધારે આમ બકવાસ વસ્તુ તો મંચુરિયન બારનું અને નૂડલ્સ અને મેગી ને મેગી નૂડલ્સ સૌથી ખરાબ ચાઇનીઝ સૌથી ખરાબ.
મેં મંચુરિયન તો યાર ખાધું તું મંચુરિયન કેમ ખરાબ હોય?
એમાં અજીનોમોટો આવે એટલે. અને બાર ના પેલા જે સોર્સ આવે ને એની અંદર અ ખોટા કેમિકલ્સ યુઝ થેલા બાકી મંચુરિયન ઘરે બનાવીને ખાવ કોબીજ ના ભજીયા જ કેવાય એને. હું બનાવું છું મે એક દિવસ બનાયાતા હ અ શું કરવાનું કોબી જ આવે ને કો કોબીજ એને સાવ ઝણુંઝણું ઝીણું સમારી દેવાનું છે. સાફ જીવું ને કોવીની અંદર તો પાણી છૂપતું જ એટલે એને તારવી દેવાનું આઈ મીન નીચોડી દેવાનું પછી એની અંદર આદુ લસણ ની પેસ્ટ બરાબર લીલા મરચાંની એ પછી થોડું હળદર ની નાખવાની લાલ મરચું નાખવાનું મેગી મસાલો નાખી દેવાનો તો આટ ટેસ્ટ થોડો મસ્ રે હા બસ એટલું નાખી ને સોયા સોસ નાખ તો નાખો નર વાંધો નહી નાખો ને તો બી કોબીજ નો ટેસ્ટ સારો આઈ જાય પછી એની અંદર નાખવાનો અને ચોખાનો લોટ નાખવાનો પછી એના ગોલ- ગોલ રાઉન્ડ બનાવી દેવાના પઈ તડવાના. અને ખાલી એ થાય ને તો બી હેલ્ધી જ કહેવાય વન ટાઈમ કારણ કે કોબીઝ ને બધા વેજટેબલ સોર્સ નહી નાખવાના જો તમે સોર્સ અને અજીનોમોટો રાખો ને તો પઈ અનહેેલ્ધી થઈ જાય.
એવું અજીનોમોટો હેવોઈ શું
એ એવું એક પ્રકારનું અ ચાઇનીઝ મીઠું કેવાય આઈ થિન્ક ખબર નહી પણ ખ બઉ ખરાબ આવે હ એ આપણા અંદરના જે આંતડા આપણના જે પ્રો હોય ને બધા અંદરની બોડી ઇનર બોડીનું એ બધું કાપી નાખે.
એવુ?
જ મીઠું કેહેવાય એને.
હાય હાય હું તો નહી ખાઉ બહાર ન જ
ના જ ખવાઈ હું કોઈ દિવસ બહાર નુ મંચુરિયન ના ખાવું જેને મને આ બધી ખબર પડવા લાગી. છોકરીઓના હાર્મોન્સ માટે સૌથી ખરાબ હોય ને તો મંચુરિયન ફ્રેન્ચ ફ્રાય અને ચાાઈનીઝ આપડે ફ્રેન્ચ ફ્રાય ઘરે બનાવીને ખાઈ લેવાની પણ બહાર ની નહી ખાવાની
એવું છે તો તો પાસ્તા બી આવે?
હા પાસ્તા ભી બકવાસ.
એવું છે તો કઈ બહાર નું ખવાય નહી ના?
કઈ મેદાની પ્રોડક્ટ ના ખવાય પછી મેદાની તો ના જ ખવાય ઓનેસ્ટલી ના ખવાય કારણ કે સ્કીિન પણ ખરાબ કરે અને પાછો આપડા હાર્મોન્સ બગાડી દે અને સ્પેશિયલી હ આ નૂડલ્સમાં તો સડેલો મેંદો હોય ને તો મેંદા આપડા હાર્મોન્સ જે લોકો કમ ચોટી જાય નહી કરી જાય એ જલ્દી પોચે નહીં અને અંદર જેમ ફૂલાય પાણી મળે ને તો એ ફૂલાય પડ્યો પડ્યો.
અચ્છા ના હોય શકે.
ના ભલે આના ઉપર આપણે સર્ચિંગ કરીશું ભલે જોજે. બઉ ખરાબ હા જો હેલ્થ માટે સૌથી સારું હોય ને તો ચિયાસીડ્ એ છે ને આપણું જે બેલી ફેટ અને બ્લોટિંગ હોય ને એ બધું ઓછું કરે. નવું ફેટ ના બનવા દે. આપણે તરસ ઓછી લાગે અને પેટમાં ઠંડક કરે આપણી સ્કીનના હાર્મોન્સને બેલેન્સ હાર્મોન્સને સૌથી વધારે બેલેન્સ રાખતું હોય ને તો ચિયાસીડ્સ. હાર્મોન્સ એકની ને રોક કે પછી આપડા એ બધું ઇનર બોડી માટે બહુ સારું પછી જે ફ્લેક્સીડ આવે ને અરસી ના બીજ એમાં ઓમેગા થ્રી હોય એનાથી વાળ વધે સ્કીિન સારી થાય અને અંદર આમ કબજીયાત ના રે અને બોડી ગરમ રે.
અચ્છા!
હમ્મ.
તો એવું બધું તમારે ખાવાનું એ સારું રે
મારે આ બધું ચાલુ કરવું પડશે
શું ક છો
મારે આ બધું ચાલુ કરવું પડશે એમ
હું તમને એક હેલ્ધી ડાયટ કઉ તમારા માટે તમે ચણા ખાાવ છો ને એ ચણા રાખવાના ચણા ખાવાના ઉત્તપ માં ખાવાના તમારે હા એટલે તારે ચણા ખાવાદા ઉત્તપવા ખાવા દા પછી પછી ઓ ના ડોસ બ ખવા ભલે ઓસ હા ઓટ ડોસા બ ના
હા હા એ મને તો ખબર જ નહીં આવી બધી વસ્તુ
અને મને બહ ખબર કને હું બનાવ ને બધું એટલે ઓટસ ને બધું હું બહ બનાવ બહુ મસ્ત બનાવ હું લાઈશ પણ એ બધું ગરમ ગરમ ભાવે ઠંડુ થઈ જાય ને પછી એમાંથી ટેસ્ટ મરી જાય જી જો ઓ તો બહુ સિમ્પલ ઓટ્ ને